હું પણ વાત કરું છું, તમે કેવા મજામાં છો ને?
હા હું એકદમ મજામાં છું હું ક રું તમારી એક્ઝામ કઈ જતી છે આજકાલ.
હા હા અરી એક્ઝામ તો હવે ખુબ જ સારી જતી છે, એટલે તમે એક્ઝામ વિશે થોડુંક પૂછવા માંગુ છુ કેમાંથી ક્વેશ્ચન આન્સર સરખા અટેમ્પ નથી થતા તમે થોડુંક કેહો નહી તેના વિશે.
હા તમે જે એક્ઝામ આપી છે, એટલે સરખ આન્સર અટેન્ડ નહી થતા કારમ કે તમે અગાઉથી પ્રિપેરેશન કરી કે ના કરી છે, કારમકે તમારી કેટલી મહેનત છે એક્ઝામ પાછડી એ તમારી પર ડિપાન્ડ છે, એટલે તમારે મહેનત તો કરવું ખુબ પડે છે, એ તમારે મહેનત કરવી પડે છે.
હા તમારી વાત તો સાચી છે, પણ હું એક્ઝામ ના એક દિવસ આગલે વાંચું છું તેનામાં બધું કવર થઈ જાય છે, પણ સરખું ત્યાં પેપરમાં લખાતું નથી, તે માટે મારા માર્ક થોડાક ઓછા આવે છે એના તે માર્ક્સમાં ખુબ જ દબાણ પડે છે. તમે થોડું કઈ કેવો ની તેના લીધે કે એક દિવસ આગળ વાંચીને પણ પાસ થવાય છે.
હા એ તો તમારી વાર હ છે કે તમે એક દિવસ અગાડી એક દિવસ વાંચીને તમે પાસ થઈ જા છો પરંતુ, તમારે વધારે માર્ક્સ લાવવા તમારે અગાઉ‌થી‌ કે પછી જે પ્રમાણે તમારે સિલેબસ ચાલે તે પ્રમાણે તમારે મહેનત કરવી અને ઘરે આવીને તેટલું તમારે પ્રિપરેશન કરી દેવું. કારણ કે મહેનત કરવા‌ વગર કઈ થાય એટલે એક દિવસ આગળને પાસ તો થઈ જ પણ તમારે એટલા બધા સારા માર્ક્સ ના આવે. એટલે બધા જ સબ્જેક્ટો તમારે અગાઉથી એક માઠ અગા કે પછી એક છ મહિના પહેલા પણ તમારે અગાઉથી એ સબ્જેક્ટોનું મૂલ્યાંકન કરવું જોઈએ અને જે એટલું જ તમારે જે પણ તમને જે કરાવે છે સ્કૂલમાં, તે તમારા એ બધું સ્કૂલ કે પછી તમે જે કરે છે કોલેજ તે તે બધું કોઈ પણ સબ્જેક્ટનું તમારે સ્ટડી કરવા પડે છે જેથી કરીને તમારા માર્ક્સ ખૂબ વધારે આવે છે, અને તમેમ એક્ઝામ્પલ ટોપ કરી‌‌ શકો.
હા તમારી વાત સાચી છે કે હું એક્ઝામ ના એમ તો આગલે દિવસ જ વાંચું અને સારા માર્ક્સ પણ લાવતો હતો, પણ હમણાં હમણાં થોડીક પ્રિપરેશન કરવામાં થોડીક ભૂલ થતી હોય છે, તેને લીધે માર્ક્સ ઓછા આવે છે, હા પણ મને વાત મળી કે તમારી સેમેસ્ટર એક્ઝામ ચાલતી છે તમારા પેપર કેવા જ જાય?
હા મારા પેપર તો સારા જતા છે, પરંતુ એક પેપર ના લીધે મારું આખું, માઇન્ડ ડઉટ એટલે માઇડ એકદમ ફેરવાઈ ગયું કારણ કે બધું આવડતું હતું પરંતુ મારાથી એમ ટાઈમ પ્રમાણે લખાયું નહ એટલે જે હ માર્ક ધરેલા હતા જેમાં હું એ કે આ સબ્જેક્ટમાં મારા સૌથી વધારે માર્ક આવશે પણ તે પણ હવે નહી આવશે કારણ કે, એમાં હું એકદમ ગાઈ ગાય કરીને હું ખુબ ઉટાવાળ થી બહુ લખું ને એટલે મારું બધું, રહી જાય ને હુંમ એટલો બધો ઝડપી લખું બધું લખવામાં બધું મિસ્ટેક થઈ જાય, પરંતુ એમાં સારા માર્ક્સ આવી જશે. પણ જ્યાં હું ટોપ કરવાનો હતો જે સબ્જેક્ટમાં, તેનેય થવાનું છે, હું એક્ઝામની તૈયારી તો ખુબ ઘણા એટલે એક મહિના પહેલા તો કરી જ દઉં કારણ કે, પછી જો કરવા બેસીએ તો પછ આપણું એટલું બધું ધ્યાન ન હોય અને તે આપણા મગજમાં એટલું બધું ગુસતું ન હોય જેથી કરીને આપણે એક્ઝામ ની તૈયારી તો, એક મંથ કે પેલા બે મહિના કે પેલા આપણે કરવી તો ખુબ જરૂરી છે જેથી કરીને તમારે પણ, આવી એક મહિના પહેલા કે પછી બે મહિના પહેલા કરવી પડે છે, એક દિવસ અગારથી વાંચીને તમારે વધારે માર્ક્સ આવી જવા નથી, તે તરે ખાલી પાસ પૂરતું થઈ જાય છે. પરંતુ તમારે કોઈ સબ્જેક્ટમાં ટોપ કરો, અથવા ક્લાસમાં ટોપ કરવો‌ તો તમારે, આ એક્ઝામની પ્રિપેરેશન તો ખુબ અગરથી કરવી પડે છે.
હા તમારી વાત સાચી છે કે એક્ઝામના ત્રણ મહિના કે બે મહિના પહેલા, પ્રિપરેશન કરવી જોઈએ, પણ હું નાનલે તારાથી જ એક્ઝામ આગલા દિવસ જ વાંચીને ટોપ કરતો હતો, પણ હમણાં થોડુંક સિલેબસ મોટો હોવાના કારણે, માંથી વહેલો વહેલો કવર અપ ન થાય, પેપર પણ તમે કીધું તેમ મારું પેપર છૂટી ગયું, કે તમ તે તે ટાઈમ કે આગળની પ્રેક્ટિસ ન હોય, તમે ખાલી દાખલા જોઈ જાઓ તો તેમાં ફરક ન ન પડે તેના લીધે તમે દાખલા પ્રેક્ટિસ કરો તો જ પેપર વેલ્યુ લખાય, હું હમણાં સ્ટેટનું પેપર આપીને આવ્યો, તેમાં મેં દાખલા ખાઈ જોઈ ગય પ્રેક્ટિસ ન કરી તો મને દોઢ કલાક લાગ્યો ચાર દાખલામાં, અને થિયરી પણ એમ તો લખાઈ ગય આખું પેપર લખાઈ ગયું, તેના લીધે ખૂબ જ એમ તો પેપ બસ સારું ગયું, પણ ટ ટાઈમ એમ બચો ન નહી, તેના લીધે ખુબ મુશ્કેલીઓ પડી, અમને તમારા બીજા પેપર વિશે થોડુંક કવો નહી?
સ્ટેટ ન પેપરમાં ત, ત્રણ એટલે અડધા એટલે પોણા દોઢ કલાક તો તમારો એક્ઝામ્પલમાં જ ગયો, એટલે તમારે થિયરી તો ત્રીસ મિનિટમાં લખી એમ કેવાય સારું કેહેવાય પરંતુ, તમારે ટાઈમ મેનેજમેન્ટ ટાઈમ મેનેજમેન્ટ કર બ અગત્યનું છે કારણ કે, આપણે જો એામમાં બરાબર ટાઈમ પર ના લખીએ તો બધું આપડ રખ રહી જાય તે પ્રમાણે તમારે સાચી રાખવી જોઈએ, હું મારા પેપર બીજા પપ વિ અઉ વિત પેપર માટે હ સારા એવા માર્ક આવશે વિચારતા છે પરતું ખબર નહ હવે એન્ટ્રી ના જવાબ તો આવ્યો ન ખબર નહ પણ, સારું ગલું છે, તમારા બીજા પેપર કેવા ગયા છે?
હા અમારા ખુબ જ સારા ગયા છે, બીજા પેપર તો તેમાં પણ એમ તો અમે સારો આ દાખલા બધા જ જોઈ ગયા હતા સોધેના પણ, તેમાં એક દાખલો જ જોવાનો રહી ગયો તેના લીધે પેપરમાં તે જ દાખલો પૂછાઈ ગયો હતો તે તે હવાલો નહીં આવડ્યો એટલે દાખલો થોડોક ખોટો પડ્યો, એટલે થોડાક માર્ક તો ઓછા આવ્યા પણ પાસ પાસ ત થે રેહુ. ના પેપર મગજમારી બડી એમ તો ટાઈમ મેનેજમાં અમને ખુબ જ મુશ્કેલીઓ પડે છે દાખલા વેલા ના ગણાય સવાલ વેલા વેલા ના લખાય ટાઈમ પણ, ખૂટે છે તેના લીધે, માર્કસ થોડાક કમ આવે છે. એટલે તમે તમે કેવી રીતના મેનેજમેન્ટ કરો?
હમ તો માર્ક તો સારા એવા આમ તો કોઈક સબ્જેક્ટમાં આવી જાય છે કોઈક સબ્જેક્ટમાં ના આવે કારણ કે, અમુક વાર અમુક એવા એક્ઝામ્પલ પૂછી પાડે કે જે આપણને આવડતા નથી એટલે કે આઉટ ઓફ સિલેબસ પૂછી પાડે છે એક્ઝામ વાળા પણ, પરંતુ આપણને થોડું ઘણું એમાં પણ થોડા ઘણા એન્ટ્રી આવતી હોય તો, આપણને તેમાં પણ આપણને, સારા એવા માર્ક મળી જાય જેથી કરીને આપણે એન્ટ્રી ના માર્ક તો આપણે લઈ જ લેવું છ કે એવી નાની નાની એન્ટ્રી કે ખૂબ એન્ટ અમુક તો પૂછાય જ છે જેથી કરીને આપણા, એવા મોટા જેમ કે ચૌવુદ માર્કના સવાલ માંથી આપણે આઠથી નવ માર્ક તો આવવા ખુબ જરૂરી જ છે.
હા તમારી વાત સાચી છે કે એવી એન્ટ્રી ઘણી હોય કે, તે કોમન એન્ટ્રી હોય તે બધા જ દાખલામાં આવતી હોય છે, તેના લીધે માર્ક ઘણા આવે છે, અને તેઓ થિયરી પ્રમાણે પણ, થિયરીના માર્ક પહેલા કેચ એના પણ માર્ક હોય છે તેના લીધે આપણને ખૂબ જ સારું પડે છે, અને આપણે ખૂબ જ સારી રીતના આપણે માર્ક મેળવી શકીએ છીએ, અને અકાઉન્ટના પેપરમાં એમ તો ભૂલ ન થાય કેમકે અકાઉન્ટ અકાઉન્ટ મને પહેલાંથી બહુ ગમે છે. બારમાં પણ એટી ઉપર આવેલા માર્ક, પણ તે ખુબ જ સારું હોય છે, અઉન્ટ મને ખુબ જ ગમે છે, તમાર અઉન્ટ કેવું છે?
હા, અમારે કનડ સારું જ છે અ સારા માર્ક પણ આવે છે, પરંતુ હું ઇંગ્લિશમાં ખુબ ઘણી એવી મહેનત કરું છું, કારણ કે, ઇંગ્લિશમાં એવું ગમેવું પૂછાય જાય કારણ કે ઇંગ્લિશમાં પરફેક્ટ લોકો ખૂબ જરૂરી છે, કારણ કે ઇંગ્લિશમાં ગ્રામર એ હોવું ને ગ્રામર એ આપણે સમજવું એ ખૂબ જરૂરી છે કારણ કે ગ્રામર વિના આપણે કંઈ પણ લખીએ ઇંગ્લિશમાં આપણને એવા સારા માર્ક મળતા નથી, જેથી, કરીને ગ્રામર સમજવું એ ખૂબ જરૂરી છે, અને તમારા ઇંગ્લિશમાં કેવા માર્ક્સ આવે છે. એટલે તમારે ઇંગ્લિશમાં ગ્રામર તમને આવડે છે, કે પછી તમે કોઈ ઓનલાઈન કે યુટ્યુબ પર જોઈને શીખો છો?
હા તમા તમારી વાત સાચી છે, કે ઈંગ્લિશમાં માર્ક લાવું ખુબ જ મુશ્કેલ બને છે, હું પણ પેલા બારમા ધોરણ લગી એમ જ ખાલી ગપ્પા લખ્યા હતો, અને ત્યાં, લગી પાસ થ ગયો પણ હવે થોડું ગ્રામર ને યુટ્યુબ પર જોમ, પછી તેના તે પણ કોમ્પિટી તે એક્ઝામ હોય, ત્યારે ખુબ જ કામ આવે છે ગ્રામર, હમણાં કોમ્પિટેટિવ એક્ઝામ પાસ કરવી હોય તો ગ્રામર પર ખૂબ જ ધ્યાન આપવું પડે છે, બેંકિંગ ક્ષેત્રમાં પણ આપણને ગ્રામરની ખુબ જ જરૂર પડે છે બેંકમાં જોબ લેવાની હોય ત્યારે, તેમાં ક્વેશચન વધુ આવે છે, અને યુટ્યુબ પર તેની માહિતી આપણને મેળવી જ રહે છે, અને ગ્રામર શીખવું ખૂબ જ જરૂરી છે સ્પેલિંગ સ્પેલિંગ્સ પણ જોવી ખૂબ જ જરૂરી છે ખાલી ઇંગ્લિશમાં આટલું જ આવે, એટલે તમારે ગ્રામર શીખવું યુટ્યુબ પર ચેનલ બહુ ગણી છે, તેના તેના લીધે તમે ગ્રામર શીખી શકો છો.
હા એ તો જરૂર છે કારણ કે અમારી કોલેજમાં એટલું બધું સારું ઇંગ્લિશ શીખાડતા નથી, કારણ કે કોલેજના એવા પ્રોફેસરો હોય કે જે બરાબર અમુક કરાવતા નથી હોય, કારણ કે તેઓ ટાઈમપાસ કરવા માટે જ આવે છે. ને અમુક લોકોને જ સમજાવે છે, પરંતુ એ લોકો એ ધ્યાન આપવું જોઈએ કે બધા જ બાળકોને સારી રીતે શીખવે, અને તે કરીને બધા બાળકોને સારી રીતે બધું જ એવું એટલે બધાને જ એવું જ્ઞાન પ્રાપ્ત થાય કારણ કે અમુક બાળકોને પ્રાપ્ત થઈ, ક કોલેજની ક એવ સાવચેતી નથી કારણ કે કોલેજ એ બધા શિક્ષણ એટલે બધા જ વિદાર ને શીખવાની જરૂર છે, તમારા કોલેજમાં કેવું છે તમારી કોલેજમાં બધા સારા સારા શિક્ષક છે કે પ્રોફેસરો તમને બરાબર શીખ
ના, ના, અમારા કોલેજમાં પણ એવું જ છે, કે તેઓ લોકો ખાલી ટાઈમપાસ કરવા આવે. અને ગ્રામરને એવું કઈ નહી શીખવે. પણ, અમે યુટ્યુબ પરથી ઘેરે જઈને શીખીએ એક કલાકનો વિડીયો હોય, કે બે કલાક તેમાં એક એક ઘરજ ના જોયા કે રતે તેના લીધે ગ્રામર અમને ખૂબ જ સારી રીતના આવે છે. તમારે પણ યુટ્યુબ પરથી શીખવા જઈએ. કેમ કે, આગળ તમે કોલેજ પાસ કરશો પછી, તમે કોઈ પણ કોમ્પિટટિવ એક્ઝામ આપશો તો એમાં, ગ્રામરની ખૂબ જ જરૂર પડે છે. અને યુટ્યુબ પર ઘણી એવી તમને માહિતી મેળવી શકે છે. યુપીએસસી ના કે અન્યના પણ યુટ્યુબ પરથી આવે છે. એટલે યુટ્યુબ ખૂબ જ જરૂરી છે. તમે યુટ્યુબમાં જોઈને તમે શીખી શકો છો. અને તે ગ્રામર ખૂબ જ સારી રીતના શીખવે છે. ઈંગ્લિશનું એમ પેપર ખાલી આપણે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તેના લીધે તમે સારા માર્ક્સ લાવી શકો છો.
હા એ તમે જે કીધી મારી એઝામ સાચી છે. આથી, તમે કીટબડું મને ક આપ્યું સલાહ આપી છે. હું અમારા જીવન ઉઠારીશ અને સારો એવું પ્રાપ્ત કરીશ કારણ કે, યુ પી એસ ની એક્ઝામ ને એવી કરવી હોય તો, આપે અગાઉથી વાંચવું થોડું ખૂબ જરૂરી છે. અને મહેનત પણ ખૂબ જરૂરી છે. તો જ આપણે કિલ્યર કરી શકીએ છીએ.
હા, તમારી વાત સાચી છે, કે એક્ઝામમાં પ્રિપેરેશન કરવી ખુબ જ જરૂરી છે. કોમ્પિટેટિવ એક્ઝામ એવી છે, કે તેમાં પ્રિપેર કરવા કરતાં સમજવું વધારે જરૂરી છે, કે તમે બે ચોપડી વાત વાચીને પણ નહીં, પણ તમે એક દાડે પણ વાંચીને સારી રીત સમજી શકો, તો તમે વેલા પાસ થઈ શકો અને તમે પ્રોપર રીતના તૈયારી કરી શકો.
હા, સારું એકદમ.